હેલો શું કરો છો?
અમે જુનાગઢમાં રવી છીએ કોણ છે.
એવું છે.
હા
ક્યાક કોચ બોચ કરતા હશો ને
નહી નહી હું અહીંયા કોલેજ કરું.
એવું છે, કોલેજમાં શું કરો બી એ, બીએસસી,
હું હાલમાં બી એ
બી એ છેલ્લું ઇયર્સ
નહી
તો બીજું બીજું વર્ષ છે
કેટી બેટી આવી કે
ઘેટી નો આવે
અરે કેટી લેવી જરૂરી છે
કીટી જરૂરી છે પણ કીટી આવતી નથી યાર
એવું છે
હા
હમ્મ
કેટી લેવા માટે શું કરવું જોવે
કેટી લેવા માટે શું કરું જોું એમ એના માટે જો ઉપડે જોઈએ તો પેપર ના દેવું જાવ ઉપડે
પણ પેપર તો અહીંથી હોસ્ટેલથી અમને પરાયને કાઢે
એવું છે તો આપણે પરાણે આપ આપે છે આપણેે ના જઈને ખાલી નામ બામ લખીને મૂકી દેવાનું પેપર કોરે કોરું.
તો પછી સુપરવાઈઝર હામુન હામુ જોયા કરે તો એનું શું કરવું.
એના માટે કોક બવ જાજુ કરું છે
રાજુ એટલે શું કરવું પડે
આપડણે ઉદાહરણ કે જોઈએ તો કે એને આપડે આંબે જોઈએ એટલે એ સામને જોઈએ એટલે આપણે નીચે મુંડી ઘાલી દેવાની હ એટલે એને એવું લાગે કે લખે છે
હા
એવું કરવાનું
પણ મારા તો મારા હું પેપર ન લખું તો મારી પાસે આવીને મને સીધું એમ કે તું ભાઈ એટલો હોશયાર ને કેમ લખતો નથી તો મારે એને શું આન્સર આપવો પડે
એને આન્સર હાથ પકડતા શું કરવું જોઈએ એમને તો એનો ઉપાય એમ થાય કે ઈ પૂછે છે કે આપડે શું કરવું તમારે તો તમારે આપણે એમ કહી દેવાનું કે આપણે અમારે મારે ફિફર નથી લખવું મારે કેટી જોઈએ હશે
તો તો એઈ સીધો મને એમ જ છે તો તારા પપ્પાને ફોન કરું
એને કહી દેવાનું કે મારા બાપા એ જ કીધીધું કે એક કેટી ફરજિયાત આવવી જ જોઈએ
હા તો એ કેટીની પ્રોસેસર છે એમને
હમ્મ
બીજું બોલો તમે શું કરો છો
અમે અહીિયાં કોલેજ જ કરીય છીએ
હા
તો અમે બીજી કોલેજ કરીએ છે. બીએસી અમે હા બીએસી કરીએ છીએ.
હ હા ક્યાં જિલ્લામાં કરો છો.
ગિર સોમનાથ જિલ્લામાં.
ઓહો.
હમ્મ.
તો તો દરિયા પટ્ટે દરિયા પટ્ટેની આસપાસ થશો કે તમે
હા હા દરિયાપટ્ટીની આસપાસ.
ઘરેથી કેટલા કિલોમીટર
બહ પંદર કિલોમીટર થાય છે. ગાડી લઈ ને વઈજવાનું ગાડી લઈને વાઇઆવાનું.
કઈ ફોર વ્હીલ લઈને જાવ છો કે સાય
ના ના ના ટુવિલ ટુવિલ.
મેં ક્યાં પૂછ્યું મેં ખાલી ફોર વ્હીલર ને સાયકલ નું કીધું.
તો અમે ટુ વ્હીલરને જઈએ ને સાયકલ તો ના આવડતી.
છે બરાબર.
હમ.
બીજું કેવો તમારે બિઝનેસ બિઝનેસ કરો કે પાર્ટ ટાઈમ જોબ?
પાર્ટ ટાઈમ જોબ.
હ પાર્ટ ટાઈમ જોબમાં શું કરો?
હોટેલમાં કામ કરવાનું.
હ હોટલમાં કે ઓલા ત્રણસો વાળું કે
ના ના એક દિને સા હજાર રૂપિયો આપે ને તે.
ઓહો પ્રીમિયમ કસ્ટમર લેતા લાગો તમે તો.
હા પ્રીમિયમ કસ્ટમર એટલે એટલે અ લિયો હોટલ છે એ કામ કરવા જયા છીએ.
હા પછી ઓલો પચીસ કે પ પચાસ વાળો ખર્ચો આવે એ કોનામાં તમારા માટે કે લોકો માટે?
અરે તે સમજો છે બીજું સમજો તમે. સમજો પછી જોય વિચારીને સમજો.
પચીસ રૂપિયાનું.
અમે રેસ્ટોરેન્ટ ન કહીએ છીએ તમે બીજું સમમજુ છું.
તો હું એજ સમજુ છું. આપડે જમી લઈએ પી પચીસ રૂપિયાનું ટીશ્યુ પેપર વાપરો કે પચા વાળું ટીશ્યુ પેપર?
તમે તમે તમારી બોલી જ રી સુધારો.
બોલીમાં તો મારી પ્યોર ગુજરાતી ભાષા છે.
ના ના મને નથી લાગતું આ બાવા ગુજરાતી લાગે છે.
ના ના બાવા તો ઈંગ્લિશ આવે છે.
ના અહીયાંયા બવા ગુજરાતી છે તમારું.
ન ન ન આ તમારું તો રોંગ પડે છે.
ના રોંગ નથી સાચું છે એ કારણ કે તમે જે પ્રશ્ન પૂછો છો ને એ પ્રમાણે હું વિચાર કર્યો તમે સેક્સ વિશે તમે પૂછી કરો છો.
નહી એ તો તમારી વિ વિચાર. વિચારો ઉપર આધારિત હોય છે.
હા તમારા વિચારો એજ પ્રમાણે ચાલે છે.
નહી ન હું કેવા માગુ બીજોને તમે.
ના ના ના ના પચાસ વરું કેવાનું મિનિંગ સેમ જ. ચીતા બલોું.
પચાસ રૂપિયામાં એજ થોડો આવે એતો વિચાર તમારો કેવાય ને તમે શું કેબ ચ કર્યું એ તમારા ઉપર આધારિત રાખે.
તમે શું કેવા માંગો છો એ એમના ઉપરા ચાલે ને ભાઈ.
તો તમારી સોના કરતા તો. પ્લાસ્ટિકની થાળી તમારી કેવાય. હું પીરસ હું પીરસતો હોઉં અને તમારે લેવા માટે તમારે તો
હલો.
હા બોલો બોલો ના આજે તો કોલેજ નહી.
ક્યાં હોસ્તેલ તો હોસ્ટેલ બસ્ટેલમાં રેતા હશો ને? હલો
પાંચ મિનિટ છે હા.
હોસ્ટેલમાં રહેતા હશો ને તમે?
હા અમે હોસ્ટેલમાં રહીએ
એવું છે.
હા
શું તમે હોસ્ટેલમાં રહીને શું કરો છો
હોસ્ટેલમાં રહીને સ્ટડી કરવી
સ્ટડી કરવી કે કરો છો
કરવી જોએ
એવું છે ટોલેટમાં અરે તમને હું શું પૂછું
હા હા
તમારા ફ્રેન્ડ બ્રેન્ડ સર્કલ તો હશે જ ને છોકરીમાં
છોકરીઓમાં છોકરીઓમાં ફ્રેન્ડો આમ તયા ડરે છે એક પ્રકારનો ડર બેઠી ગયો છોકરીઓમાં
કેમ શું કારણે કક થયું હશે તો જ તમને ડર બેઠી ગયો હશે ને
ના નામ અમે અમારું ગ્રુપ જ એવું છે કોલેજમાં
એવું છે વાત બાત તો કરતા હશે ને?
વાત એય નઈ, એક પણ ટકાની.
એવું છે.
હા તમારે એવું કઈ છે કે દસ પંદર તો દસ પંદર તો હ છે
ના ના ના
ના ના તમારી વાતો ઉપરથી જ મને લાગે છે
અમને ત મને એવું લાગ્યું કે તમારા ભાઈ હશે એટલે માટે મેં તમને પૂછ્યું કારણ કે તમે હિન્ટ જો એવડી એવડી ક્રીમો વાપરો છો એટલે માટે પૂછ્યું
હા આ તો મારે હોય તો હું થોડોક તમારી હારે વાતો કરતો હો
કરતા જ હોય ને યાર પૈસા ની જરૂરત હોય ત્યારે બધા જ મળશું કામ કરે
પૈસા ની જરૂર પૈસાની જરૂરત કોને મારે તો હ એક દિવસની મિલિયનમાં ઈન્કમ છે તો હું કઈ રીતે આ હમ
એટલે એવું તો શું કામ કરું છો મિલિયનમાં એક એક દિન ઓલું હોય પૈસા
મારે કાશ્મીર જોયું કાશ્મીર
હા કઈ જોયું તો નથી વાત સાંભળી
હા વાત સાંભળી ને તો હું કહું એ પણ સાંભળજો કાશ્મીરમાં મારે છસો એકડ જમીન છે
ઓહ તો તો જાજી છે તો એમાં શું છસો એકર જમીનમાં શ કરો છો શું
છસો એકર જમીનમાં મારે ત્રણસો એકડમાં મારે કેસર છે
કેસર છે બીજું
અને બસસો એકડ માં મારે એપલની ખેતી છે.
હમ્મ.
અને બાકીની કેટલી વધી, ગણો તો?
તમને ખબર, તમે એ મને કહ છો.
સો વીઘા બચી બરાબર, તો સો વીઘા બંજર છે, મારે.
એવું છે પણ એમાં તમે જમીન લીધી
હા.
ત્યારે કેટલા રૂપિયાનો, કેટલા પૈસાના ખર્ચ કર્યોતો, તમે?
ત્યારે, ત્યારે મેં નવ હજાર આઠસો પોઈન્ટ છસો મિલિયન નો ખર્ચો આવ્યો હશે મારે
એવું છે, એમ. એટલે જમીન તમીને લીધી હશે, કે ના પૂર્વજોની આપોલ હશે?
નઈ, નઈ અમારે પૂર્વજો તરફથી મળેલી છે. હા.
તો રેતા પણ ન્યાજ છો ને?
નઈ હું તો મારી પા પ્રાઈવેટ જેટ છે. હું મારો ગુજરાતમાં પણ મારું એક બિઝનેસ સેન્ટર છે.
એવું છે તો પેલા તમારી પાહે જમીન બમીન નથી ત્યારે તમે શું કરતા? તમારા બાપ, તમારા પપ્પા ને બધા શું પેલા કરતા?
મારા પપ્પા ને પણ ઉપરથી જમીન દેવામાં આઈવી, બાપ દાદા તરફથી.
એવું છે. તો તો તમે ધનિક કેહેવાતા હો તો હોશે?
એમ
તને જ કેવાતા, હશો ને?
ધનિક થોડાક.
તો
ધનિક તો તમે કેવાઓ, અમે મિલિયનો કેવાય.
બિલિયનો પણ તમે પૈછા વાળો તો કેવાવો કે નઈ.
પૈસા વાળા કેવાય એમાં ના નઈ
હમ્મ.
તમારે પૈસા જોવે તો બોલજો હો તમ તારે?
હા, હા માંગી લેશે કોઈક વખત
હા.
તમારે તો કોલેજ તો હેવી હશે ને?
અરે કો હાઈ ફાઈ ટેન સ્ટાર કોલેજ.
એવું છે.
હા.
ફરવા વાળી ખુર્ચી હશે ને?
અરે ખુર્ચી ખુર્ચી હું અત્યારે જે હું બેડમાં સુુંતો ને
હમ્મ.
એ બેડ મેં સ્પેશિયલ જાપાન થી મગાવ્યો છે. તે વેન્ટિલેટર બેડ આવે છે.
એવું છે.
હા, અને જે એક ખુરશી છે. એ પ્રાઈવેટ જેકની સાથે કનેક્ટિવિટી કરેલી છે, એમાં મસાજ પણ થઈ શકે
એવુ છે.
હા
તમારું મકાન કેવડું હશે?
મકાન, નહી નહી સો એકડ માં છે મારું મકાન તો.
સો એકડમાં.
હા.
હમ ફેક્ટરી પણ હશે ને?
ફેક્ટરી
હમ.
ફેક્ટરી તો જોરદાર ની.